હલો
હા, બોલો
હા, અવાજ આવે છે
હા, અવાજ આવે છે.
હા.
વરસાદ છે ત્યાં?
ના.. આજે કાલ રાતનો પડતો તો હવે નથી, આજે નથી પડતો
અચ્છા અહિયાં તો બહુ છે રેડ એલર્ટ છે
ઓહ કાલ નો અહિયા પણ પડે છે કાલ બે દિવસથી ચાલુ જ છે, રાતે પણ બહુ પડ્યો, હવે આજનો દિવસ તડકો દેખાય છે.
હા, સારું પડવું જોઈએ
હા. પણ આમ થોડો કન્ટિન્યુ પડે તો થોડી ગરમી ઓછી પણ લાગે પછી ગરમી પણ લાગે છે. અને હા પાછો વરસાદ બંધ થાય તો મચ્છર પણ આવે ઘરમાં નઈ જ એનો પણ શું કઈ પ્રોબ્લેમ.
એ પણ પ્રોબ્લેમ સાચું કેની પણ
એટલે, આવે તો પણ પ્રોબ્લેમ ના, આવે તો પણ પ્રોબ્લેમ
હમ્મ
હમ્મ ત્યાં કેવું છે બધું?
અહિયા તો એક હપ્તાથી બઉ બધો વરસાદ છે બહુ બધો નોન સ્ટોપ
ઓહ! તો તો બસ ઘરે બેસવાનું બીજું તો શું હવે
હા બસ ઘરે બેસવાનું એજ છે, બહુ બધો વરસાદ છે રેડ એલર્ટ છે ને અહિયા, એટલા માટે
તો હવે અહિયાં તો કોઈ અલટ વલટ આપ્યો નથી બહુ ઓછો પડે છે
બરોબર
હા એ પણ પડ્યો હતો એ ઠીક છે આટલા દિવસથી તો આમ તો કેરનો સ્ટાર્ટ થઈ જવો જોઈતો હતો બહુ લેટ ચાલુ થયો છે હા હમમ અ કેમ છે તમારી તબિયત?
બસ સારી છે મારી તબિયત હમમ. હમમ.
હા. મારું એડમિશન થઈ ગયું છે આમ તો ચાલે છે પ્રોસેસ એની
બરોબર.
હા કન્ફર્મેશન લેટર આવ્યો નથી હજી એટલે આવશે.
બરોબર બરોબર.
હા. હાય.
તને કઈ આ કાઈ નહી.
હાં હા વાંધો ની. સારું હું પછી